હું તો મજામાં છું. તમે? તો આજે આપણે- મેં કેટી છે કે આજે આપણે કયા ટોપિક ઉપર વાતો કરવા માંગતા છીએ!
આજે આપડે છે ને લોકલ માર્કેટ અને ખરીદી વિષય. પર આપણે થોડી ચર્ચા કરીએ તો.
મને એના વિશે કેવો ની.
જો આપડે છે ને લોકલ માર્કેટ એટલે આપણું જે રવિવારી છે, હટવાળો છે પછી આપડે જે વલસાડમા આપ વલસાડી બજાર છે ને એને આપણે લોકલ માર્કેટ કેયે, એટલે કે આપણી આસપાસ જે બજાર છે તે તો આપણેે બજારમાં ખરીદી કરવું હિતાવ છે કે નહી તો આપણે તે વિશે? વાત કરીએ તો તમને શું લાગે છે કે આ લોકલ માર્કેટમાંથી ખરીદી કરવી એ આપણા માટે ફાયદાકારક છે કે નથી?
હા તમે જે કીધું એ તો સારું છે પર તો લોક પણ માર્કેટમાં ફાયદો પણ છે કારણ કે એ આપણે દૈનિક જીવનનો એક હિસ્સો છે કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય કે રોજ બરોજની જરૂરિયાત તો વસ્તુએ ત્યાંથી સરળતાથી મળી જાય છે જેના કારણે લોકો નજીકમાં જઈને ખરીદી કરી શકે છે. આથી સમય અને ખર્ચે બંને બચાવી શકે છે મને તો એવું લાગે છે લોકલ માર્કેટમાં તાજી શાકભાજી ને ફરો પણ મળે છે આથી વસ્તુ સીધી ખેડૂતો પાસે થી આવે છે આથી ગુણવત્તા સારી હોય છે અને લોકો સ્વસ્થ ખોરાક મેળવી શકે છે અને મને તો એવું લાગે છે આવી નાની-નાની બાજુ બજારોમાં માર્કેટ કરવું એ ખૂબ જ સારી વાતો છે. કેમકે જો આ લોકોની પાસે અમે લોકો ખરીદી ની કરશું કરશી કરીશું તો એ લોકોને પોતાનું જીવન કેવી રીતે ચલાવશે અને એ લોકોને પણ પેસાની તો અછત તો હોય જ છે એટલા માટે એ લોકોએ લોકલ માર્કેટની સુવિધા રાખે છે અને અઠવાડિયામાં જે તમે કીધું અઠવાડિયા ભરાય પછી સન્ડે માર્કેટ ભરાય એવી નાની-નાની અ આ એવી ના નાની નાની બજાર ભરાય છે જેથી ત્યાં ઘણા લોકો જાય જ છે કોઈ અમીર હોય કે ગરીબ ઘણા લોકો જાય છે પરંતુ મને એવું લાગે છે. અ લોકલ વેપારીઓ સાથે સારો સંબંધ બાંધવામાં આવે છે અને તેઓ ગ્રાહક લોકોને ઓળખે છે આથી તેના ઉપર તો વિશ્વાસ વધે જ છે અને ખરીદીને વધુ સરળ બનાવે છે મને તો એક એવી લાગે છે કે લો લોકલ માર્કેટમાં વિવિધ વસ્તુઓ મળે છે જેમ કે કાપડ ઘરગથું સમાન ખોરાક બધું જ એક જગ્યાએ મળી રહે છે. આથી તે ખૂબ જ સુવિધાજનક છે તો મને તમે કેવો ની તમે લો લોકલ માર્કેટમાં બજાર કરો છો કે ખરીદી કરો છો કે.
હા હું પણ લોકલ માર્કેટમાંથી જ ખરીદી કરું છું કારણ કે છે ને તા આપણને છે ને આપણે રીઝનેબલ પ્રાઈ પ્રા ભાવમાં છે ને આપને જે જોઈતી દૈનિક જરૂરિયાતની વસ્તુઓ આપણને પ્રાપ્ત થઈ રહે છે. જય્યારે આપણે બીજા બજા ધન્યવાદ. કેમ તો હવે આપણે બ્રાન્ડેડ દુકાનની વાત કરીએ તો એ બ્રાન્ડેડ દુકાનમાં બ્રાન્ડેડ વસ્તુ હોય છે એમાં એ લોકોનું માનવું એવું છે કે બ્રાન્ડેડ વસ્તુ ઘણી ટકાઉ હોય છે અને લાંબો સમય સુધી ચાલે છે પણ મારો અનુભવ તો બ્રાન્ડેડ વસ્ જૂની છે દુ પાન હોય છે એનામાં. ખૂબ ખરાબ રહ્યો છે કારણ કે એ વસ્તુઓ છે ને વધારે સમય ટકતી નથી એ વસ્તુ આપણે ઘણી વધારે કિંમત આપીને આપણે તેની ખરીદી કરીએ છીએ જારે લોકલ માર્કેટની વસ્તુઓ છે ને આપડે ખાતરીની હોય છે. પછી એ ઉપરાંત તમે કીધું તેમ આપડા લોકલ બજાર ના જે વેપારીઓ હોય છે. તેના સાથે આપણો પણ ઘણો સારો સંબંધ હોય છે એટલે તે લોકો પણ આપણને છેતરતા નથી આપણને સારી વસ્તુ જાગ હોય છે અને જો વસ્તુઓ ખરાબ હોય તો એ લોકો આપણને કહીને જ આપણને વેચે છે કે અમે જરાક આ ખામી છે તો તેના કારણે અમે તમારા પરથી સો બસો રૂપિયા ઓછા લઈશું એટલે મને તો લાગે છે આપણે બને ત્યાં સુધી લોકલ માર્કેટમાંથી જ ખરીદી કરવી જોઈએ કારણ કે જો આપણે હમણાનો જમાનો છે યંગ જનરેશન છે એટલે બ્રાન્ડેડ વસ્તુને ઘણ વધારે પ્રાધાન્ય આપે છે પણ બ્રાન્ડેડ વસ્તુ છે ને ઘણી મોંઘી હોય છે અને આપણે એ એક વસ્તુ ખરીદવા માટે આપણે આપણી ઘણી બધી જીવન જરૂરિયાતની વસ્તુઓમાં જરાક સેક્રિફાઈસ કરવું પડે છે ને એ બ્રાન્ડેડ વસ્તુ પણ એટલી બધી ટકાવતો હોતી નથી અને એની ગુણવત્તા પણ સારી હોય કે ન હોય એ તો આપણને પણ નથી ખબર કારણ કે ત્યાં આપણને ફિક્સ પ્રાઇસ હોય છે વેચેલ વસ્તુ ફરીથી પરત લેવામાં આવતી નથી એવી રીતના ઘણા બધા સિમ્બોલ પણ લગાવેલા હોય છે જ્યારે આપણા આ લોકલ માર્કેટમાં એવું ન હો હોતું નથી વેપારીઓ આપણે જો જો વસ્તુઓ એસ્ટ્રા આવી ગઈ હોય કા તો ખરાબ ખરાબી વાળી આવી ગઈ હોય તો આપણે તે વેપારી પાસે જઈએ અને કહીએ કે અમને તમે આવી આવી વસ્તુ આપી દીધી છે તો આપણે તેને પરત બી કરી શકીએ અને તેના બદમાં આપણા પૈસા પાછા પણ આપણે મેળવી શકીએ છે એટલે લોકલ માર્કેટમાં આપણે વાત કરીએ તો આપને તમે કીધું તે પ્રમાણે તાજા શાકભાજીઓ મળે છે કારણ કે લોકલ બજાર હોય છે અને તેઓ ખેડૂતો સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા હોય છે એટલે તાજા શાકભાજીનો આપણને લાભ મળે છે ને ઉમરેના જે ટવેન્ટી ફર્સ્ટ સેન્ચુરી યુગમાં છે ને અ ડિમાર્ટ છે. ઘણા મોટા મોટા અ બિગ બજારો છે એવા બધા મોલો આવી ગયા છે એમાં કરિયાણાાની વસ્તુથી માંડીને સ્ટેશનરીની થી લઈને અ લીલા શાકભાજી સુધીની બધી જ વસ્તુઓ એક જ જગ્યાએ મળી રહે એવી લોકોને સુવિધા આપવામાં આવી છે. સ્ટાર્ટિંગમાં તો લોકોનો ઘણો બધો મોહ રહ્યો હતો એ કાન પ્રત્યે પણ મને એવું લાગે છે કે એ દુકાનમાં આપણને ઘણી બધી વસ્તુઓ બહુ સારી નથી મળતી આપણને છેતરવામાં આવી રહ્યા હોય એવું લાગે છે અને ગ્રાહક ના છે ને ઘણો બધો બિનજરૂરી ખર્ચ વધારે છે આ મોટી દુકાનો, જ્યારે આપણા લોકલ માર્કેટ એ આપણને બચત કરવા માટેનો પણ એક સ્ત્રોત આપે છે કારણ કે આપણે જે ઘરેથી નક્કી કરી ગયા હોય એટલી નિર્ધારિત વસ્તુઓની ખરીદી કરીએ છે. જ્યારે ડિમાર્ટ અને બિગ બજારમાં આપણે જઈએ છીએ ત્યારે આપણે નક્કી કરેલ નિર્ધારિત વસ્તુઓ કરતા પણ વધારે વસ્તુઓની આપણે ખરીદી કરી લેતા હોય છે અને આપણી જે મહિનાની બચત હોય છે તેનો પણ આપણે ખર્ચી કાઢીએ છે. તો એ આપણો ખર્ચ વધારે છે જ્યારે લોકલ માર્કેટ એ આપણને બચત કરવાનો એક મુખ્ય સ્ત્રોત આપે છે તો આ વિષય પર તમને શું લાગે છે આપણું લોકલ માર્કેટ સારું કહેવાય કે પછી આ ડીમાર્ટ છે મોટા બિગ બજારો છે એ મોલ છે એ વધારે ખરીદી માટે બરાબર છે.
મને. તો લોકલ માર્કેટ એ ખૂબ જ સારું લાગે છે, કેમ કે તેમાંથી નાના વ્યા વેપારીઓને પણ ફાયદો થાય છે અને તેઓ વ્યવસાય આગળ વધારવાથી આથી અર્થતંત્રને મજ મજબૂત બ બને છે, મને તો ખરીદી કર વસ્તુ તપાસી શકાય, અને ગુણવત્તા વિશે ખાતરી થાય છે. અને તેમાં ગ્રાહકોનો વિશ્વાસ ખુબ જ વધે જે રીતે તમે કીધા કે, લોકલ માર્કેટમાં આપણને જોઈને કે, પરખીને વસ્તુ લઈ લઈએ છે. અને જેમ કે, ડિમાન્ડ કે મોલમાં તે તેમાં આવું નહીં હોય, તેમાં પેકિંગ રાખેલી જ કિંમતો ઉપર જ કિંમતો ઉપર જ ચૂકવણી કરવું પડે છે. જેમાં લોકલ માર્કેટમાં આપણે પંદર કે, વીસ કે, પચાસ રૂપિયા ઓછું કરાવીને લઈ લઈએ છે. મને તો અહીં તાત્કાલિક જરૂરિયાતનું પ પૂરું કરવા માટે ઘણી બધી વસ્તુઓ મળી જાય છે. મારા જ ઘરની બાજુ જેમાં જ એક અઠવાડો બ ભરાયા છે અને એક સન્ડે માર્કેટ ભરાયા છે હું તે્યામાં જાઉં છું. ખરીદી કરવા માટે તો અમે ત્યાં, ઓછું કરાવીને વસ્તુઓ લઈ લઈએ છીએ. પરંતુ, જો અમે માર્કેટમાં કે મોટા મોટા બજારમાં જઈશું કે ડી માર્ટમાં જઈશું. ખરીદી કરવા માટે તો ત્યાં, અમે ઓછું નહીં કરાવી શકીએ છીએ. જેના કારણે, લોકલ માર્કેટમાં ખરીદી આનંદભર્યું અનુભવે છે. અને લોકો સાથે વાતચીત પણ થાય છે. અને આથી સામાજિક સંબંધ પણ મજબૂત બને છે. હું તો ખરીદી કરતી વખતે બજેટ બનાવવું એ ખૂબ જ જરૂરી બને છે. જેથી તે ખર્ચ ટાળવામાં મદદ કરે છે. અને પૈસા પણ બચી શકે છે. લોકર માર્કેટમાં સસ્તી વસ્તુઓ તો મળરી શકે છે. પરંતુ, તો મોટા મોલ કરતાં ભાવ ઓછો થાય છે. આથી લોકો માર્કેટ ફાયદાકારક છે જો ખરીદીમાં સમજદારી જરૂરી છે. ગુણવત્તા અને કિંમત બંને ધ્યાનમાં લઈ ખરીદી કરવું જોઈએ આ થી નિર્ણય લેવા એ ખૂબ જ જરૂરી બને છે. અને લોકલ માર્કેટમાં ક્યારેક મર્યાદિત વિકલ્પો હોય છે. છતાં, જરૂરી વસ્તુઓ સરળતાથી મળી જાય છે. અને ખરીદી કરતી વખતે થેલો સાથે લઈ જવ એ ખૂબ જ જરૂરી છે. છે. મોટા-મોટા માર્કેટમાં કે, ડિમાન્ડમાં કે, મોલમાં પ્લાસ્ટિક પ્લાસ્ટિક આપતા નથી. તે પ્લાસ્ટિક ઉપર પણ પાંચ કે બે રૂપિયા કે દસ રૂપિયા પૈસા લે છે. નાના ચૂકવણી લે છે. અને એવી લોકલ માર્કેટમાં આવી આવી બધું કંઈ નહીં હોય છે. જો આપણે પાંચ રૂપિયાનો પણ કોઈપ પ્રકારની વસ્તુ લઈશું. તો લોકો પ્લાસ્ટિકમાં ભરીને આપે છે. અને જેના કારણે લોકો માર્કેટમાં તાજું અને ગુણવત્તાનું સમાન મળે છે. અને આથી ગ્રાહકો ખુશ રહે છે અને વિશ્વાસ વધે છે તમને શું કેહેવું છે.
હા, તમારી વાત બરાબર જ છે. આપડણે મોટી દુકાનો માં જઈએ, તો એ લોકો આપડા પણ પ્લાસ્ટિક થેલી લેવા પણ પૈસાઈ લઈ લે છે. જેને આપણે લોકલ માર્કેટમાં જઈએ, ને તો ઉપરા આપણે કહીએ, જરાક બે થેલી આપોને એક્સ્ટ્રા તો આપણને ખુશી-ખુશ બે ત્રણ થેલી માંગશુ, ને આપણે તો એ આપણને પાંચ છ થેલી આપી દેશે એસ્ટ્રા આ ફરક છે. આપણા લોકલ માર્કેટ અને મોટા-મોટા બજારોમાં ખરીદી કરવાનો એટલે મને તો લોકલ માર્કેટમાંથી જ ખરીદી કરવાનું ઘણું પસંદ કરું છું, હું તો, તમારા સાથે લોકલ માર્કેટમાં ખરીદી વિષય પર વાત કરીને મને ઘણી બધી જાણકારી મળી, તો આ બધી જાણકારી. આપવા બદલ આપનો ખુબ-ખુબ આભાર.
ઓકે, તમારો પણ ખૂબ-ખૂબ આભાર.